કે તમને
હા તમારો અવાજ એકદમ ક્લિયર આવી રહ્યો છે મારો અવાજ આવી રહ્યો છે તમને
હા આવી રહ્યો છે, હમણાં જોવાની તમે એટલી બધી ફેક્ટરીઓ થઈ ગઈ છે, જેથી કરીને હમણાં હવામાન પ્રદુષિત થઈ ગયું છે. જેથી કરીને આપણે જે હવા લઈએ છીએ તેમાં એટલું બધું પ્રદુષણ છે. તેથી કરીને આપણી સ્વાસ્થ પાછળ પણ જે હવા એકદમ યોગ્ય ભૂમિકા ભજવી રહી છે તેમાં ઘણી વાર બધી એવી તકલીફો આવી રહી છે જેથી કરીને આપણે જે હમણાં વાતાવરણ જોઈ લેવા તમ ઘણી બધી જે સરકારો નવી નવી ફેક્ટરીઓ જે આપણા શહેર પછી ગામડાઓની આજુબાજુ જે નવી ફેક્ટરી ઉત્પાદિત થઈ રહી છે તેમાં એટલું બધું બધ પ્રદૂષથઈ રહ્યું છે જે હવાઓ દ્વારા ઉપરથી આપણા જે વાત વાતાવરણ છે એમાં છોડવામાં આવી રહ્યું છે જેથી કરીને હમણાં જે આપણે હવા લઈએ છે એ તે એટલી પ્રદુષણ દુષણ વાળી થઈ ગઈ છે જેથી કરીને આપણે જેટલી શ્વાસ લઈએ છીએ એટલે આપણા અંદર બીમારી પણ જઈ રહી છે. જેથી કરીને આપણે તેના આગળ જેથી કરીને આપણે આપણે એવી બધી જે હવા વાળી જે ફેક્ટરીઓ છે જેથી કરીને તે આપણા હવામાનમાં જે તકલીફો ઉભી કરી રહી છે. તેના વિશે આપડે માહિતી વાર હોવી જોઈએ અને જે વધુ પ્રદુષણ કરી રહ્યા છે તેના વિશેે આપણે માહિતી લેવી જ જોઈએ. તમે શું કેવ છો
તમારી વાત એકદમ સાચી છે અત્યારે તમે જોવા જાવ તો ઘણા બધા એવા નુકસાનો થઈ રહ્યા છે. જે અત્યારે હવામાં ધુમાડો છોડી રહ્યા છે કેમિકલ વાળો તેના કારણે હવામાનમાં ખુબ પોલ્યુશન ફેલાઈ રહ્યું છે અને હવામાન ખુબ બગડી રહ્યું છે. તો હું તો એવું જ માનું છું કે અત્યારે જે હવામાનમાં પોલ્યુશન થઈ રહ્યું છે જેના કારણે જે પક્ષીઓ છે તેઓને પણ ઘણું નુકસાન થાય છે અને આપણને પણ શ્વાસ લેવામાં ઘણું એવું નુકસાન થાય છે અત્યારે તમે જોવા જાવ તો પક્ષીઓ વિલુપ્ત થઈ રહે છે તે બધા વ્યક્તિઓ આ બધો ધુમાડો જે નાક દ્વારા શ્વાસ લે છે તો આપણે તો મનુષ્ય છે તો આપણે થોડું સહન કરી શકીએ છીએ પરંતુ તે તેઓ સહન નથી કરી શકતા જેના કારણે તેઓનું ખુબ દુઃખદ મૃત્યુ થાય છે અત્યારે તમે જોવા જાવ તો જે શ્વાન એટલે કે કૂતરાઓ હોય છે તેઓ આપણને રસ્તે મરેલા પડેલા જોવા મળે છે તેઓને કોઈ ઠોકતું નથી કે કશું નથી થતું પણ તો એ તેઓ મરી જાય છે તો તે એ બધા કેમિકલ વાળો ધુમાડો અને જે ઝેરી ધુમાડો હોય છે તે તેમના નાકમાં શ્વાસ દ્વારા જવાથી તેમને ખુબ નુકસાન થાય છે અને અત્યારે તમે જોવા જાવ તો વૃક્ષારોપણ પણ ખુબ ઓછું થઈ રહ્યું છે. તો તેના કારણે અત્યારે જે જે ધુમાડો નીકળે છે, તેને સારી હવા મળતી નથી અને સાર જોવા ન મળે તેના કારણે આ બધો ધુમાડો આપણા શ્વાસમાં જાય છે અને આપણને ખુબ નુકસાન થાય છે. તો થોડું વૃક્ષારોપણ કરીશું તો તે પણ આપણે મદદ થશે અને આ ફેક્ટરીઓ છે. તેઓ જે એવું કરે છે તેઓ રાતે જયારે બધા સુતેલા હોય ત્યારે ધુમાડો છોડી દે છે જેથી કોઈને કંઈ ખબર ના પડે, તો ફેક્ટરી વાળાએ આવુ બધું બંધ કરવું જોઈએ તમારું શું માનવું છે આ બાબતે,
હા, તમારી વાત એકદમ બરાબર છે કે એવું એ લોકોએ ન કરવું જોઈએ કે જેથી કરીને, જે આપણે, તો વૃક્ષો વાવીએ તો હવા જે નેચરલ બની શકે છે. અને જે વધુ, તે રાતના વધુ પડતું ધુમાડો છોડવામાં આવી રહ્યો છે તેના વિશે આપણે જે, સ્ત્રિ ઓને છે ને માંગ કરવી જોઈએ કે એવું બધું કરવાનું ઓછું કરે જેથી કરીને જે આપણે અહીંયા જે વાત, વાતાવરણ છે તેમાં જે હવાઓને કારણે, જે ઉપરથી પ્રદુષણ છોડવામાં આવી રહ્યું છે જે તે આજુબાજુના જે નવા, કેન્ડાઓ છે જેમાં ઘણા બધા જે, શાકભાજી ઓ રોપવામાં આવી રહી છે તેમાં પણ ઘણી બધી એવી તકલીફો ઊભી થઈ રહી છે જેથી કરીને સારી રીતે શાક, ભાજી નથી થઈ રહી કારણ કે બાજુમાં જે ફેક્ટરીઓ છે, તેમાંનો જે ધુમાડો ઉપરથી જઈ રહ્યો છે તે હવામાન ના, કારણે જે હવા બગડી રહી છે જેથી કરીને આપણે જે શાકભાજી, શાભાજીઓ રોપીએ છીએ તેમાં પણ ઘણી બધી એવી અછતો ઊભી રહી છે જે કે જેના કારણે જે, ઉપર કેરીઓ આવે છે ઝાડવા ઓ, તી પણ નથી આવી રહ્યા અને ઘણી બધી એવી ખેડૂતોને નાની મોટી તકલીફો ઉભી થઈ રહી છે, જે હવામાનના કારણે છે કારણકે હવામાનમાં એટલો બધો ધુમાડો જે, ફેલાવામાં આવી રહ્યો છે જેથી કરીને, અને ખેતરોમાં એટલે સારી રીતે જે પાકો છે તે, ઉપ્પાદિત નહી થઈ રહ્યા જેથી કરીને માર્કેટમાં એટલા અછત થઈ રહી છે જેથી કરીને, શાકભાજીઓના ભાવ પણ વધી રહ્યા છે જેથી કરીને આપણે જે વધુ પડતા ઝાડ વાવીએ, કે એટલે આપ આપણા માટે સારું કેહેવાય જેથી કરીને હવા વધુ પડતી સારી હોય અને, જે આપણે એને એવો આપણા માટે અને આપણા જે શાકભાજીઓ રોપીએ છે તે માટે પણ ઘણું સારું રે, પરંતુ જે લોકો, હજુ પણ જે ઓછા ઝાડવા ઓ રોપી રહ્યાછે તે કારણે હમણાં ઘણી બધી, તકલીફો આવી રહી છે તમે શું કો છો,
તમારી વાત એકદમ સાચી છે અત્યારે જે વૃક્ષારોપણ પણ ખુબ વધારે માત્રામાં ઘટી રહ્યું છે, અને અત્યારે તમે જોયુજ હશે કે ઘણા લોકો હોય છે જે બાઈકની સર્વિસ નથી કરાવતા અને તેમની બાઈક માંથી જે, ધુમાડો જ હોય છે, તે નીકળતો રહે છે અને જેના કારણે ખુબ વાયુ પોલ્યુશન અને હવા પોલ્યુશન થાય છે, તો હું એવુંજ માનું છું કે અત્યારે થોડુંક, ઓછું પ્રમાણમાં જો આવી ગાડીઓનો યુઝ થાય અને જો આપણે જાણીએ છીએ સરકારશ્રી એ કીધું છે કે, ત્રીસ વર્ષ પછી ગાડીઓ બેન્ડ કરી દેવામાં આવશે અથવા બંધ કરી દેવામાં આવશે, તો ગાડીઓ બંધ કરી દેવામાં આવી જોઈએ જેથી કરીને અત્યારે તમે જોવા જાવ તો ઘણા એવા નુકસાાનો થઈ રહ્યા છે. તો આ બધાને કારણે આપણે વાયુ પ્રદૂષણ રોકી શકીએ છીએ અને વાયુ પ્રદુષણ અત્યારે ખુબ વધારે માત ફેલાઈ રહ્યું છે અને જેના કારણે ઘણા લોકોને શ્વાસ લેવાની તકલીફો અથવા સ્નાયુની તકલીફો અથવા તો ઘણા બધા એવા રોગો પણ વધી રહ્યા છે. અત્યારે તમે જોવા જાવ તો ઘણા બધા રોગો એવા છે જે ચેપી રોગો છે તે હવામાં ફેલાય છે. તે બધું આ જે ખરાબ વાતાવરણ હોય છે તેના કારણે થઈ રહ્યું છે તો ખરાબ વાતાવરણ જો સારું થઈ જશે તો આ બધા રોગો પણ આપણે અટકાવી શકીશું અને આ બાબતે થોડું ધ્યાન પણ દોરી શકીશું તો બાઈકો તો આપણે વેલ મેન્ટેન રાખવી જ જોઈએ તો તમારું શું માનવું આ બાબતે
હા તમારી વાત એકદમ બરાબર છે કે આપણે જે હવામાન છે જેમાં પણ આજુબાજુની ફેક્ટરીઓમાં જે જળ પ્રદુષણ વાયુ પ્રદુષણ પતો પડતું થઈ રહ્યું છે જેના કારણે જે આજુબાજુના કીડાઓ છે એમાં એટલું બધું પ્રદુષણ થઈ રહ્યું કરી આપણી ઘણી બધી તે તકલીફ આવી રહી છે અને આપણા આજુબાજુના ખેતરોમાં પણ જે પાકો આપણે રોપએ છીએ તેમાં પણ એ એટલું સારું રિઝલ્ટ મળી નથી રહ્યું તેથી કરીને અમે ઘણા બધા ખેડૂતોને જે રકમો છે તે ઓછા પ્રમાણમાં મળી રહી છે કારણ કે જે વધુ પડતા પાકો ન થઈ રહ્યા છે અને જેના કારણે ખેડૂતોને ઘણી બધી એવી આવકમાં તકલીફો. પરંતુ જયારે જે આપણે અ વાવેતર કરીએ છે. ત્યારે જે આપણે વધુ પડતા ઝાડો વાવીએ તેના કારણે એટલી હવા સારી રીતે અને વધુ પડતી આવે છે. ખેડૂતોને તે સારું પરંતુ જે હમણાં ઘણા બધા ઝાડો રોપી રહ્યાં છે તે તે પણ તે ઉપરની હવા પવનો ના કારણેથી એટલા વધી નથી રહયા જલદી કે જેથી જે ઇન્વીરોમેન્ટ છે તે સારું થઈ જાય છે, તેથી કરીને આપણે તે ઝાડવાઓમાં ખા તારું અને સારી રીતે આપવું જોઈએ કે જેથી કરીને તે સારી રીતે ઊગી શકે. ઓકે છે, તમે શું કેવું છે?
તમારી વાત એકદમ સાચી છે અત્યારે તમે જોવા જાવ તો ઘણું એવું જે હવામાનના લીધે પણ આ પ્રદુષણ થઈ રહ્યું છે જેના કારણે ફળો અને જે પાકો આપણે લઈએ છીએ તેને પણ ઘણું એવું નુકસાન થઈ રહ્યું છે અત્યારે તમે જોવા જાવ તો ઘણા બધા એવા ફળો હોય છે જે ખુબ ઓછી માત્રામાં આવે છે. અને વાય અને વાયુ હોય છે. અને વાયુના કારણે જે મોગરો આવે છે તે પણ કાળા પડી જાય છે અને તે મોગરો કાળા પડવાથી જે હવામાં ધુમાડો ફેલાઈ રહ્યો છે તેના લીધે મોગરો ખરાબ થઈ જાય છે અને આપણને જે નિર્ધારિત આપણો ધારેલો પાક હોય છે તે ધારેલો પાક નથી મળતો અને જેના કારણે ખેડૂતોને ખુબ વધારે માત્રામાં નુકસાન સહેવું પડે છે અને અત્યારે તમે જોવા જાવ તો જે પર્યાવરણ અને સરખું નથી રહેતું અને વાતાવરણ પણ સરખું નથી રહેતું. તે પણ આ બધું કારણોને લીધે જ થાઈ રહ્યું છે તો આપણે તો એવું જ માનવું છે કે આજે વાતાવરણ જે અત્યારે સરખી માત્રામાં થઈ રહે હતું તે વાયુ પ્રદુષણ ના લીધે થઈ રહ્યું છે તો તમે જવું. જો કે પહેલા ફેક્ટરીઓ ઓછી હતી જેથી કરીને જે ઋતુઓ તે ઋતુ ચક્ર હિસાબે ચાલતી હતી પરંતુ અત્યાર નથી ચાલી રહી તેમાં મોટો ભાગ વાયુ પ્રદુષણ નો છે તમારું શું માનવું છે આ બાબતે?
હા તમારી વાત એકદમ બરાબર છે જે પહેલાનો જમાનો હતો ત્યારે એટલી બધી ફેક્ટરીઓ હતી જે ભાગ્ય ફેક્ટરીઓ જોવા મળતી. હતી તેમાં પણ પ્રદુષણ ન હતું જે લોકો લોકો હમણાં ફેક્ટરીઓમાં જઈ રહ્યા છે તે આગળ જમાનામાં પેલા ખેતર ઉપર જ નિર્ભર રહેતા જેથી કરીને બધા લોકો ખેતરોમાં જે કામ કરતા હતા જેથી કરીને એટલું બધું પ્રદુષણ નહીં ફેલાઈ રહ્યું હતું પરંતુ હમણાં. એટલો બધો વિકાસ થઈ ગયો છે કે આપણા નજીક જ બે થી ત્રણ ફેક્ટરીઓ આવી ગઈ છે જે થી કરીને હમણાં એટલું બધું છે. નેચરલ માં જે ફરક પડી રહ્યો છે જેથી કરીને હમણાં ઘણી બધી એ બીમારી. ઓ પણ આવી રહી છે જેથી કરીને હમણાં પાણીઓ અને પાણીઓ અને જેથી ઘણી બધી જગ્યા એવી બધી સમસ્યાઓ પરથી ઘણી બધી કારો થઈ રહ્યા છે પરંતુ લોકો સમજતા નથી અને ઘણા બધા એ બધી જગ્યાએ જઈ રહ્યા છે પરંતુ જે લોકો હાલમાં જે ફેક્ટરીઓમાં જઈ રહ્યા છે તે માટે પણ ખેડૂતો છે જે ફેક્ટરીમાં કામ કરે છે તેના ખેતરોમાં પણ એવી બધી સમસ્યા આવી રહી છે જેથી કરીને તે લોકોએ સમજવું જોઈએ અને તે કંપનીનો વિરોધ. કરવું જોઈએ કે જેથી કરીને અમારા ખેતરો સુરક્ષિત રહી શકે છે તમે શું કેવો છો
તમારી વાત એકદમ સાચી છે અત્યારે જે છે વાયુ પ્રદુષણ ખુબ વધારે માત્રામાં. ઘણી માત્રા માં વધી રહી છે અને અત્યારે તમે જાણો છો કે આ બધી કારણે
વાયુ પ્રદુષણના કારણે જે રોગો છે તે પણ ખુબ વધી રહ્યા છે અત્યારે તમે જોવા જાવ તો કેન્સર જેવા રોગો તે પણ વધી રહ્યા છે અને અત્યારે તમે જોવા જાવ તો જે ઓક્સિજનના બાટલાઓ છે તે પણ ખુબ વધારે માત્રામાં નથી મળતા અને ઘટી રહ્યા છે. તો તે આપણા માટે ખુબ નુકસાનકારક કહેવાય છે જેથી કરીને જે સિરિયસ લોક લોકો હોય છે તેમને નથી મળતા અને તેના કારણે ઘણું એવું નુકસાન થાય છે તો ઓક્સિજનના બાટલામાં જે ઘટાડો થઈ રહ્યો છે. તો આપણે જેમ તેમ વધારે વૃક્ષો વાવીએ અને વાયુ જો શુદ્ધ રહેશે તો ઓક્સિજન ના બાટલા ની પણ જરૂર ન પડે. અને અત્યારે તમે જોયું જ હશે દિલ્હીમાં એટલું બધું વાયુ પ્રદુષણ થઈ ગયું છે કે આગળ જ્યારે આપણે ગાડી ચલાવી તો દેખાતું નથી અને જેના કારણે જે લોક લોકોને શ્વાસ લેવાની તકલીફ થાય છે અને ઓક્સિજનના બાટલા પણ ત્યાં ખૂબ ઓછી માત્રામાં મળે છે તો આપણે જો પ્રદુષણ ઘટાડવું હોય આપણે પણ જ્યાં ગમે ત્યાં સળગાવી દઈએ છીએ અને તેનો ધુમાડો ગમે ત્યાં ઉડીને જાય છે. અને પ્લાસ્ટિક સળગાવી અને જેનો કચરાનો ધુમાડો ગમે તેવો જાય છે તો તેના કારણે પણ ખુબ નુકસાન થાય છે તો થોડું આપણે પણ ધ્યાન રાખવું જોઈએ તમારે શું માનવું છે આ બાબતે
હા તમારી વાત એકદમ બરાબર છે કે આપણે છે ગમે ત્યાં કચરો સળગાઈ દઈયો છે તેના કારણે પણ એટલી બધી તકલીફ આવી રહી છે. તો લોકો સમજતા નથી અને કચરો ગમે ત્યાં નાખી દે છે પ્લાસ્ટિકો ગમે ત્યાં નાખી દે છે જે આપણે સળગાઈએ છીએ તેનો કચરો ગમે ત્યાં નાખી દઈએ પર જે આપણે પ્લાસ્ટિક નો કચરો ગમે ત્યાં નાખ્યા છે નાખીએ છી નાશ થતી નથી અને લાખો વર્ષો સુધી તે જમીનમાં પડીને અંદર જ બેસી રહે છે અને બિલકુલ નષ્ટ થતો નથી તમે જોયું હશે જે આપણે ખાઈએ છીએ તેનો કચરો આપણે ગમે ત્યાં નાખી દઈ પછી આપણને તે મળે છે તો પણ તે એકદમ તેવોને તેવો જ હોય છે. એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કચરો જે આપણે નાખી દઈએ છે. તે પ્લાસ્ટિક એટલી આસાનીથી આપણા એન્વાયરમેન્ટમાં નાશ થતો નથી જેથી કરીને આપણે એવે બધી જગ્યાએ જે કચરો ફેલાવીએ છીએ તે ફેલા જોઈએ નહી જેથી કરીને આપણને પણ એની માટે જે પ્રોત્સાહન મળે છે જે થી કરીને આપણે એ બધે જે કાર્ય કરીએ છીએ કચરો ગમે ત્યાં નાખી દઈએ છીએ અને જે પ્લાસ્ટિક બેગો આવે છે એ પણ આપણે ફાડીને આપણે એન્વાયરમેન્ટમાં નાખી દઈએ છીએ તેથી તે નષ્ટ થતી નથી તો આપણા માટે ઘણું બધું કેવાય છે તમે શું કેવો છો?
તમારી વાત એકદમ સાચી છે અત્યારે તમે જોવા જાવ તો જે વાયુ પ્રદુષણ છે. અને જેના કારણે અત્યારે વાયુમાં જે એટલું બધું તકલીફો પડી રહી છે અને અત્યારે તમે જોવા જાવ તો હવામાન છે જે ખુબ વધારે માત્રામાં ખરાબ થઈ રહ્યું છે. અને હવામાન ખરાબ થવાના કારણે જે ઋતુઓ છે તે પણ ખૂબ ખરાબ થઈ રહી છે અને અત્યારે તમે જોવા જાવ તો અત્યારે જે વરસાદની સિઝન છે પણ પરંતુ અત્યારે તો એ વરસાદ નથી આવતો અને ખુબ વધારે માત્રામાં તાપ પડી રહ્યો છે. અને એટલો ગંભીર તાપ પડી રહ્યો છે કે જેના કારણે ઘણા એવા નુકસાનો થાય છે. તો હું તો એવું જ કહેવા માંગુ છું કે અત્યારે ઘણા એવા નુકસાન થઈ રહ્યું છે તો આવું નુકસાન ન થવું જોઈએ જે થી કરીને જોઈએ એટલે હું તમને ઘણા બધા રોગો એવા હોય છે કે જેના કારણે જે વાયુમાં ફેલાઈ રહ્યા છે રોગો તો તે ખુબ નુકસાનકારક છે અને અત્યારે તમે જોવા જાવ તો જે વાયુ છે તેના કારણે ઋતુઓ પણ ખુબ ખરાબ થઈ રહી છે તો તમાર શું માનવું છે આ બાબતે
હા તમારી વાત એકદમ બરાબર છે કે જે હમણાં વાયુઓ છે તે વધુ પડતું પ્રદુષિત થઈ રહી છે જેથી કરીને ભા કો એટલે સારા રીતે થઈ નથી રહ્યા અને ખેડૂતોને ઘણું બધું નુકસાન થઈ જો વા જો વાવેતર વખતે જે હવાઓ સારી ન હોય તો વાવેતરમાં કેટલી અસર પડી જાય છે કે જેથી કરીને જે પાકો છે તે એટલી સરળતાથી વધુ પૂરતા સારા થઈ શકતા નથી. અને જેથી કરીને આપણી જે એન્વાયરમેન્ટ છે તેમાં એનો ઘણો બધો અસર પડી શક કે જેથી કરીને આપણે એવી બધી જે ફેક્ટરીઓ છે જેમાં વધુ પડતું પ્રદુષણ થઈ રહ્યું છે. અને જે કાર્યોમાં આગળ વધી રહ્યા છે. કરીને આપણે પણ એવી બધી જે એન્વાયરમેન્ટ છે તેના કારણે જે આપણા વચ્ચે જે ફેક ટરી આવી રહી છે તેમાં પણ આપણે એવું બધું ધ્યાન આપવું જોઈએ પણ લોકો એવું કરતા નથી અને જે ફેક્ટરીઓ છે ત્યાં લોકોના ગામડાઓમાં આજુબાજુ જે નદીઓ છે તેમાં પાણી ઓમાં જે પ્રદુષણ ફેંકાઈ રહ્યું છે તેના વી પણ જાણતા નથી અને તે જાણે છે તે પણ અવાજ ઉઠાવતા નથી જેથી કરીને તે લોકોની નદીઓ પણ ન થઈ રહી છે તે લોકોએ એવું બધા પગલા ઉપર ધ્યાન આપવું જોઈએ કે લોકોની નદીઓ નષ્ટ